હેલો કેમ છો હા હું હું પણ મજા માં છું તમે કેમ છો
હું તો મજામાં છું શું ચાલે છે આજે
કઈ ખાસ નહી વેકેશનની પ્લેનિંગ કરતો હતો તમે
વાવ હા તો બઉ સરસ છે તું વેકેશનની પ્લેનિંગ કર્યા હતા ક્યાં જવાનું વિચાર થાય છે ફે
હ મને તો હિલ સ્ટેશન જોવાનું મન કરે છે અને
તો ફાઈનલ થતી
જવાનું મલી જશે તો મજા આઈ જશે
હા તો તમારું ટ્રીપ ફાાઈનલ થતી કે નહી
થોડું થોડું
હ તો તું ક્યાં જવાનું અ હું કહું કે મને પણ મન કરીશ
અહ તમે હમ ક્યાંસુધી જવાનું તમે? મજા આવે છે
મને તો બીચ, બીચમાં જવાનું મજા આવે છે. ઠંડી જગ્યામાં જવાની મજા અલગ હોય છે અ હું તો, દમણ બીચ જવાનું મન કરે છે.
હું લાસ્ટ વેકેશનમાં ગયો હતો.
હ તો તું શું કર્યા હતા?
હોર્સ રાઈડિંગ કર્યા હતા ફ સુધી બહુમતથી કર્યા હતા અને મજા કર્યા હતા.
હમ. અને મને તો, માઉન્ટેન આવું ગવાનું. જવાનું મન કર્યા હતા, ફેમિલી સાથે.
વાહ આ તો બહુ સરસ વાત છે તો, આ ટ્રીપ ના ના. તો તમારો આ ટ્રીપ, ફાાઈનલ છે કે પ્રોસેસમાં છે.
આ તો પ્રોસેસમાં છે, મને તો બહુ મન કરે છે, વેધર પણ મસ્ત હોય છે એ અ, હડ નાભુનું
હા. અ હમ, નક્કી લાગેલ લા લાગે શરૂ સુુરસકાર અને માર્કેટ જોવા હતા.
હા, નક્કી લેકની ફોટો.
તમે બોટિંગ, કર્યા હતી.
નહીં.. બોટિંગને બહુ મજા આવે છે પણ, અને તું
મને પણ બોટિંગ, બહુ ગમે છે.
હા તો તું ક્યાં ક્યાં ટ્રેવલ કર્યો છે?
હું ઉદયપુર, જયપુર અને અહેમદાવાાદ ગયો છું.
વાહ! ઉદયપેર, કેમ લાગ્યા છે તને?
હ બુ સુંદર સિટી છે. તળાવ અને મહલો બહુ સરસ છે.
હ. એ તો, એના તો એટલે જે, સિટી ઓફ લેક કહે છે.
ત્યાંનું વેધર પણ સારું હતું તમને, બહુ મજા આવીશ.
હ આ તો વત સરસ વાત છે, તમે મજા આવે છે કે ટ્રેવલ કરતા તને કઈ વસ્તુ શોધવી ગમે છે.
અ. નવી જગ્યા જોવા અને લોકલ ફૂડ ખાવાનું
વાહ! તે મને બી મને પણ આજથી જ ગમે છે લોકલ ફૂડ ને ટ્રાય કરવાનું બઉ ગમે છે. તો તને કઈ ફૂડ સૌથી વધુ ગમે ટ્રાવેલમાં.
ઓ, મને તો સ્ટ્રીટ ફૂડ‌
મને પણ સ્ટ્રીટ ફૂડ ગમે છે. હા, પણ હાઈજીનનું, ધ્યાન રાખવું જરૂરી હોય છે ને
હા અ. નથી તો એ હેલ્થ ખરાબ થઈ જશે તમે ટ્રવલ પહેલાં પ્લેનિંગ કર કરો છો
હ આ તો વાત, સારી છે તમારી હેલ્થનું ખ્યાલ રાખવામાં જરૂરી હોય છે અને હા હ, ટ્રેવલ પ્લાનિંગ કર્યું જ છે, મમ્મી પાપા પહેલાથી બુકિંગ કરેલી છે.
હમ, સ્માર્ટ છે લાસ્ટ મુમેન્ટમાં પ્રોબ્લેમ ના થાય.
હા આ વાત સાચી છે એના માટે પહેલાથી બુકિંગ કર્યા હતા. સ્પેશિયલી હોલિડે સિઝનમાં બહુ જરૂરી હોય છે.
તને ટ્રેનમાં ટ્રાવલ કરવું ગમે છે કે બસ માં.
મને તો ટ્રેનમાં ટ્રાવલ કરવાનું જદા ગમે છે અને તમે
હ મને પણ ટ્રેનમાં ગમે છે.
હા વિન્ડો પાસે બેસી ને બહાર નું વ્યવ જોવાનું મજા આવે છે ને
હા ફિલ્ડ રિવર અને માઉન્ટેન જવાનું મજા એ અલગ છે.
હમ સાચું ટ્રેનમાં ફૂડ ખાવાની પણ મજા લાગે છે ને
બિલકુલ તને પ્લેનમાં ટ્રાવેલ કરવાનું એક્સપિરિયન્સ છે
ના હજુ સધું તો નથી
હા પણ એક વાર પ્લેનમાં જવાનું છે
તમે એક્સપિરિયન્સ છે પ્લેનનું
ના ના
હ આ તો વાત તમે સાચું કઉ છું પ એક્સપિરિયન્સ લેવાનું જરૂરી છે એક એક વારથી અને ક્લાઉડસ માંથી નીચે જવાનું સેટિંગ લાગે છે મોબાઈલથી સોધું છે
હા ગ્રુપમાં ટ્રાવલની મજા અલગ હોય તે હું મારો વિચાર છે કે હું આપણા હ મિત્રો સાથે ટ્રીપ પ્લાન કરું
હા તો વાત સાચી છે તમારે ફ્રેન્ડ સાથે વધુ મસ્તી આવે છે ટ્રાવેલિંગમાં અને સોંગ જોક્સ અને ફોટો બધું મસ્ત હોય છે ફ્રેન્ડ સાથે કે નહી
હલો હલો
હા હું પૂછ છું તમે ફોટોગ્રાફી ન શોખ છે
હા મને તો બહુ ફોટોગ્રાફીનો શોખ છે
હમ હ તો ટ્રાવલમાં કયા કયો ફોટો વાપસ પાયો છો તમે
હ હું પણ ઘણા ફોટો ક્લિક કરું છું પછી મેમોરીઝ જોઈને મજા આવે છે
હ હ બહ સરસ વાત છે કે ટ્રવલમાં ફોટો ક્લિક કરી હતા અને મેમરી બનાવી એના પેલા લોકો એલ્બમ્સ બનાવતા હતો
હા
ટ્રાવલ માં શોપિંગ કરવી ગમે છે તમે
શું શું બોલ્યા તમને
હું પૂછ છું કે ટ્રાવલમાં તમે શોપિંગ કરવાનું ગમે છે
હા બહ ગમે છે મને તો તને
તો શું ખરીદ્યું તું
હમ હું તો પ્રાલ પ્રતિ આ કપડો ખરીદતો ખરીદ્યું અને અને બસ આ કપડો ધવાનું અને ખરવાનું મ શ છે.
હ મને તો હેન્ડીક્રાફ્ટ લોકલ વસ્તુ બહ ગમે છે ખરીદવામાં
અને તને કિચન કલેક્ટ કરવા ગમે છે
હા હેન્ડમેડ હેન્ડક્રાફ્ટ અ-લોકલ વસ્તુ ગમે છે ને એના માટે તો હુ ખી જેન્સ બી કલેક્ટ કરીયાતા
તને તને બીચ પર જવાનું ગમે છે.
હા મને બીચ પે જવાનું બહુ ગમે છે અને તમે
મને સનસેટ જોવાનું અને બૌ રેતમાં બહુ સરસ મજા આવે છે.
હમ સમુદર લહેરો જવાનું મજા અલગ હો છે કલ-અ કલાકો સોધી બેસી રહીયા છેક અને સનસેટ જોવાનું બહુ ગમે જ છે બીચમાં ઓરેન્જ સ્કાય જોવું કેટલું પીસફુલ લાગે છે.
બિલકુલ તને ટ્રૅવલમાં કોઈ પ્રોબ્લમ થતી વધુ લાગે છે.
મનેતો પેકિંગ બૌ અ-ઓછું પ્રબ્લેમ મને પેકિંગ બહુ પ્રબ્લેમ લાગે છે બિગ પ્રબ્લેમ લાગે છે મને તો
શું શું લેવું અને શું ના લેવું સમજતું નથી ને
હા સાચું કઉ છું તું એમાં બહુ પ્રોબ્લેમ હોય છે અને ઘણી વાર તો એસ્ટ્રા સમય થઈ જાય છે.
પછી બેગ ભારી થઈ જાય છે.
હા આ તો હા સાચી છે. તો તને ટ્રાવલમાં ગેમ્સ રમ્યો હતો.
હા અન્તાક્ષડી
હા આ તો સ્પેશયલ હોય છે અંતાક્ષરી ફેમિલી સાથે રમવાનું મજા આવે છે અને અન્તાક્ષરી ની મજા અલગ હોય છે ને પૂરા રાસ્તા પુરા રસ્તામાં એન્ટન્ટરટેનમેન્ટ હો જાય છે.
અને આપણા અઓ-લોંગ ડ્રાઈવસ મને તો દોસ્તો સાથે લોંગ ડ્રાઈવસ રૂમ જોવાનું બહુ મજા આવે છે મ્યુઝિક સાંભળવાનું મજા આવે છે.
હમ્મ મા-મારું પણ ફેવરેટ છે લોંગ ડ્રાઈવ
રૂટ સાઈડ ફોડ પણ મસ્ત હોય ચાય અને સ્નેક અલગ હોય છે.
સાચું સાચું કુંહુ છું તું ચાલો હું પછી હ ચાલો પછી વાત કરે છે.
હ ઠીક છે.
હા